હલો.
જય લક્ષ્મી નારાયણ ભાઈ.
જય લક્ષ્મી નારાયણ બેન જય લક્ષ્મી નારાયણ કેમ કરો રા તમે
મજામાં છીએ. તમે કેમ છો?
અમે મજામાં છીએ પંજરમાં છે.
બધા કેમ છે.
ઘરે બધા મજામાં છે મજામાં છે.
બરાબર. શું ચાલે છે હમણાં
હમણાં તો બેન વધારે એટલું ખાઈ ખાસ નહી આ સાઈટ સાઈટ નું કામ ને એ ચાલે છે ને અને ઘરનું કામ એ થોડુંક ચાલે છે.
અચ્છા બરાબર છે તો આજે છે ને આપડે આપડા દૈનિક દિનચર્યા એટલે કે આપડે રોજ સવારથી ઉઠી અને સાંજ સુધી શું શું એક્ટિવિટી કરીએ છીએ તો આપડણે આજે એ ટોપિક પર વાત કરીશું. ઓકે
ઓકે ઓકે ભલે ભલે
હા તો હું મારા તીસ શરૂઆત કરું છું તો હું છે ને સવારે અ સાડા પાંચ છ વાગ્યા ની સમથિંગ ઉઠું છું અમારા ઘરમાં બધા નું ઉઠવાનું બહુ વેલું હોય છે અને ઉઠી અને પછી પેલા હું ભગવાન નું નામ લઉં. છુ દસ મિનિટ બરાબર.
હમ હમ.
હા અને પછી છે ને ઉઠી અને લેડીસ લોકોને તો ઘરનું કામ જ હોય સવારે ઉઠીને એટલે અમે ઉઠી ને થોડું કામ કરું છું એક થી બેકલાજ એલું કામ એટલે સમજો ને સાડા નવ દસ વાગ્યા સુધી ઘરનું કામ ચાલે છે બરાબર પછી હા અને હું નર્સિંગની જોબ બી કરું છું. તો સાડા દસ વાગ્યાનું મારું જોબ પર જવાનું ટાઈમ છે. તો હું દસ વાગે ઘરથી ફ્રી થઈ અને જોબ પર નીકળી જઉં છું અને મારું દસ થી પાંચ નો ટાઈમિંગ છે જોબ નો તો દસ વાગે કે હું નીકળી જઉં છું અને પછી જેવું કામ હોય એના ઉપર ડિપેન્ડ છે કે હું રિટર્ન કેટલા વાગે થઉ છું જોબ જોબ પરથી બરાબર
બરાબર
હા તો પછી છે ને હું પાંચ વાગે કે ઘરે આવ છું તો પછી અત્યારે નર્સિંગની જોબ કરું છું તો એના રિલેટેડ જ મારી ગવર્મેન્ટ એક્ઝામ બી છે હમણાં તો જેનું મેં ફોર્મ ભરી નાખ્યું છે તો એની પ્રિપરેશન બી મારી ચાલુ છે સાથે સાથે તો આવીને હું જોબની પ્રિપરેશન કરું છું ઇન ધ સેન્સ કે રીડિંગ કરું છું એમ અને પછી પછી થોડું ટાઈમ રીડિંગ કરી અને પછી સાત વાગ્યાની આસપાસ હું છે ને અમે લોકો સોસાયટી વાળા બધા ભેગા મળી અને વોક ઉપર જઈએ છીએ કે જેનાથી શું છે કે આખો દિવસનું જે આપણેે કામ કરેલું હોય વર્ક કરેલું હોય તો આપડું માઈન્ડ બી થોડું ફ્રેશ રે અને આમ મજા આવી જાય થોડું માઈન્ડ ને બી એમ તો અમે વોક પર જઈએ છીએ અને પછી આવીને ઘરની રસોઈ હોય તો રસોઈ કરીયે છીએ પછી રસોઈ કરી અને અ મારા ફેમિલી મેમ્બર્સ બધા અમારામાં ઘરે કેવો રૂલ્સ છે કે બધા આવી અને પેલા બધા અમે પ્રાર્થના કરીએ પછી બધા સાથે મળીને બેસીએ વાતો કરીએ આખો દિવસનું નવું નવું બધાની વાતો જાણીએ જેનાથી શું છે કે આપણને આપણા ઘરનો માહોલ છે એ બી સારો રે અને આપણને દિવસમાં શું શું કોની જોડે શું થયું એ પણ આપણને ખબર પડે તો એ રીતે અમે લોકો ઓ બેસીએ અને વાતો કરીએ છીએ. પછી અમે લોકો સાડા નવ ની આસપાસ છે ને જમવા બેસીએ એમ તો જમીને બી અમારું એવું જ છે કે જમીને કોઈએ ફોન હાથમાં ની લેવાનો થોડી વાર બધા જોડે બેસવાનું વાતો કરવાની માઈન્ડ હળવું કરવાનું કોઈને પણ કઈ પ્રશ્ન હો તો એકબીજા સાથે આપણે શેર કરી શકીએ જેનાથી શું છે કે આપણે એવું ના લાગે કે ચલો મને આ પ્રશ્ન છે તો હવે હું કોને વાત કરું કેમ કે આપણા ફેમિલી મેમ્બરને જ આપણે એવી રીતે ક્લોઝ રાખવાના કે આપણે એમ જોડે બધી જ વાત શેર પણ કરી શકીએ તો અમે થોડું ટાઈમ આના માટે પણ કાઢીએ છીએ
બરોબર સારું સારું
હા અને પછી અમે અમારું સુવાનું પણ મોડું હોય છે અગયાર સાડા અગયારની આસપાસ તો પછી અમે સુઈ જઈએ છીએ એટલે આ મારું આખા દિવસની અત્યારની દિનચર્યા આ છે તો એવું તમારું શું છે રોજ ની દિનચર્યા મને જણાવશો
હા શ શરૂઆત તો હું તો એને પાંચ વાગે ઉઠું છું મારા થી પેલા તો પપ્પા એને પોણા ચાર વાગે ઉઠે છે સૌથી પેલા ઉઠીને પેલા એના પાણી પી છે પછી એને જે પણ ફ્રેશ થવા જાય છે ફ્રેશ થઈને ને પપ્પા પેલા જ. દીવાબતી કરે છે પછી દરરોજ સવારે ને પ ચપ્પલ વગેર ને કાળારામ મંદિર આમણા અમારા ઘરે થી ને લગન દસ દસ દસ કિલોમીટર છે તો ત્યાં પગે પગે હાલી ન જાય દરરોજ આ એનું નિત્ય નિયમ છે.
ઓહો
હા હું પાંચ જે પણ ફેસ તો કોઈ થઈ આવું કરી આવું ને પછી એને હું આવીને એને યોગા યોગા ને બધું કસરત ને પછી એ બધું પછી આવીને પૂજા પાઠ કરું અને પછી એને હું એ મધી લાગ્યો પછી પછી ધી ધીરે કરીને બતાવ મમ્મી પછી પપ્પા ઓલા ભાભી એને સાડા છ વાગે ઉથે કેમકે શું લેડીઝ લોકોને ઘરનું કામ હોય ને પછી ધીરેથી પછી લેડીઝ લોકો ઘરનું કામ ને ધીરે કરીને એનેે અ કરે પડે અને જમવાનું બનાવવું હોય તો એ બનાવે ટીફિન પેક કરવ હોય તો એ પેક કરી નાખે પછી એને અ હું મોટા કામ નીકળી જાય કામ હોય તો પછી એને બે બે કે અઢી વાગી જાય પછી કામ ન હોય તો પછી અમે એક વાગે એને આવી જાયને પછી એક વાગે આવી પછી બધાને અ બધા ભે ગા મળીને અને બેસીને જમી જો એના કોઈકને એકાદું ફેમિલી મે મેમ્બર લેટ આવનાર હોય તો અમે એનાર વાટ જોઈ કે ઈ આવે તો આપણેે ભેગા થને આપણે જમીએ કેમ કે શું બધા ભેગા મળીને જમી ને એજ આપ એને ભારતીય સંસ્કૃતિ ને અને આપણે ભારતીય સંસ્કૃતિ આપને એઈજ શીખાડેલું તો બધા અમે મળીને બેસીને જમી પછીને તે પરવારીને અઢી બે અઢીકે ત્રણ વાગે સુઈ જાય થોડી વાર સુઈ જાય પછી ચાર વાગે ઉઠીને એને થોડાક ફૂટૂટ ખાઈને પછી એને ડાયરેક્ટ પો પોતાના કમે નીકળી જાય પછી ફેરતી અમે આવી. સાડા છ વાગે પછી એને સાડા છ વાગે આવીને પેલા થોડક ફ્રેશ થઈ આવી. પછી એને પૂજા અને જેમ તમે એ બધા પ્રાર્થ કરી. જમવા બી ર પી જમીને પછી એને લેડીઝ લોકો પછી એમનું કામ કરે પછી અમે જેને થોડાક નીચેને હલાને પાર્કિંગમાં પછી પાર્કિંગમાં એના પપ્પા ને મમ્મી ને એ બેસે પછી એ અમે લોકો એને ંગ કરવા અને વોકિંગ દરમિયાન અમે જેમમે અમે કરી કે દ આખો દિવસમાં શું શું કર્યું અને કોને ક્યાં એને અડચના તકલીફ આવી કે કોને ક્યાં શું થયું. સાઈટ પર શું થયું પછી બધું આી વિગત ચર્ચ કરી પછી વોકિંગ કરી જ વોકિંગથીને શું થાય બે કે આપ માઈન્ડ ફ્રેશ થાય ને આપે ઊંઘ પણ સારી આવે વોકિંગ કરીને આવી પછી રાતના ફેરતી ફ્રૂટ વટ ખાઈને પછી બધા એને સુઈ જાય પછી મે દસ સાડા દસ વાગે પ બઈ જાયને ફેરથી બીજો દિવસ મ પ્લેન કરી પેલા બીજ દિવસને શું શું કરવું કઈ મત નું કામ આપણે પેલા કરવું. જે એના મહત્વનું કામ ઈ જે અજ નથી તેનેેલું તો એ સૌ પહેલા મ મણવ નાયા સૌ પેલા આપને કરું. આચર્ય આખા દિવસમાં
અચ્છા બઉુ સરસ છે તમારી દિનચર્યા તો બસ આપડું તો રૂટીન નું જે હોય એટલે આપડે એજ કરતા હોઈએ અને તમારું બહુ સારું છે ઘરનો માહોલ કે તમે સાથે બેસીને જમો છો પ્રાર્થના કરો છો પછી પ્રાર્થના કરીને બી તમે મમ્મી પપ્પા ને ભાઈ ભાભી ને પગે લાગો છો જય શ્રી કૃષ્ણ કરો છો તો એક આ કેહેવાય ને કે જેવા આપડા ઘરના સંસ્કાર હોય ને એવા છોકરામાં આવે તો એકદમ સાચી વાત છે તમારી અને બહ સરસ છે. તમારું ફેમિલી અને તમારા ફેમિલીના વિચારો પણ એકદમ સારા છે તો મને જોઈને બહુ જ આનંદ થયો તો બહુ જ મજા આવી મને તમારી વાત સાંભળીને હવે થોડું ઘણું એમાંથી હું પણ મારા ઘરે અપનાવીશ અને આજ થી જ ચાલુ કરીશ તો એવો મેં સંકલ્પ લીધો છે સ તમારી જોડે વાત કરીને મને બહુ જ મજા આવી તમને મજા આવી મારા જોડે વાત કરીને
મને બો બેન બો મજા આવી નઈ બધા જોડે વાત કરીને મારો ઈચ્છા છે કે મને હું આરએસએસ થી જોડાયેલું છ તો આર એસસમાં બધું એને એજ શીખાય કે બધા સાથે એનેેગા ભેગા મળીને વાતો કરું કે ન નવા માણસો સાથે જઈને મળો એને ઓળખાણ કઢાવો તો નવા માણસોથી પરિચય થાય આપણે સમાજ સમાજમાં એ કામ આવે ને પછી આપડા જે પણ બિઝનેસ કરતા હોય કે કોને તો એનામાં એને બધાના બધાનો સાથ હોય આપણા કને અને ને કામે આવે
હા બરાબર છે ઠીક છે તો ચલો આપડે મળીએ પાછા ભલે
ભલે ભલે ઓકે ઓકે.